હલો, હા.
ખાઈ લીધું?
હો
શું બનાય તું? દાળ ભાત, બીજું બોલ નવાજૂની.
બસ શાંતિ હા
તું શાંતિ છે કેવું ચાલે છે?
હમ, અવાજ નહીં આવતો તમારો.
બસ, આપણ ઘેર બેઠો છું.
હા, અમેં શું કરવાના અમેં નવરામાં શું કરવાના
હમ, બેઠો ઘેર આવીને બેઠો. બહાર જોઈ લો, બજારમાં બજારમાં ફાઇન બેઠો.
બોલતા
ખબર નઈ ના હ તો એ ખુલી જતું હમ આખું
બરોબર છે
બોયલ બોયલ સારું સારું પડશે
હમ આજે તો પેલા કેવું થયું એક બસ બસ વાળ બસ હા બસ હતી ને અમારી પેલી બસ અમારી
ત્યાં એક ફંચરો કાકો આવતો હતો તે એક બે તઈણ પલ્ટી મારી જ્યો મારા આગર
અહીં સાણંદ વિડીયો જોયો તો મે પેલો
હા
તઈન પલટી મારી કાકા તો નુકસાન ના થયું ગાડી આખી ફેલ થઈ ગઈ પણ નુકસાન એટલું બધું આયુ ના કાકાન તો લાકડું શોધી લાયો કાચમાં તોડ્યો અને કાળ્યો તાતા કાકાન તોમ ફોરર્ચુનર તો પણ ગાડી જે હતી તે ચાલુ ને ચાલુ ગાડી
સારવાર કરી સારવાર કરી અમે
શું સારવાર કરે
એક કોક હતા એકસો આઠને મે ફોન કર્યો હતો. ગાડી હબધી હતી સી કેલાક ગયા એમણા પૂચા થઈ ગયા. ના હછી આગળ બોટ ઠોકને તોય ના ખુલ્યા
વમેટુંકેલીમ
ઓ હવે ડિવાઈડરો વચ્ચે આવે ને
હા
એન પરી ચડી ગલા સ્પીડમાં ગાડી હશે હોર જેટલી હશે
એલે ઉપર ચઢદી દી એમ
વાચ.. ઉપર ઉપર કંટ્રોલ જ નાર ઉપર, જે ઠોકય કઈ ને પ્રોબ્લેમ એવી અમણી આવતી હતી. ફઈ અમને ઊંધા મળે થઈ ગઈ પલ્ટી માંને બે પલ્ટીમાં.. હમ કાકા, તો અસ્ત-વ્યસ્ત થઈ જયા.
હા..
ભાઘેલા હતા વાઘેલા પ્લેટ નંબર.
હમ..
હા..
નવી હતી, એક જૂની.
ઓલ્ડ નવી જ હતી, એમ તો. બ્લલેક કમ્પ્યુટર હતી, ગાડીથી એક નંબર.
હા.. યો આ
બોલતા, તું શું કરો. બીજું કઈ ન અવાજુને બઉ સારું જ છે.
હા.. હા..
ખાઈ લીધી, હ તો ટિફિન આ.. તું માન બાજુ વાળા ઘરેથી દાળ, ભાત, શાક, ખીચડી..
હા..
હમ.. એક આજે ફરિયામાં ભજણ અહે ને, તે ભજનમાં બે જવાનું.
કઈ આગડી.
ફરિયામ
ક્યાં આગળ
અહીં માં ફરીયા, એમ સોમાભાઈની ઘેર.
એવું
હોવે સુંભાઈ ખસે. હોવે..
એવુ, અમારા સંબંધિત થાય ત્યાં.
સુંદરકાંડ રાજે સુંદરકાંડ ચા શનિવાર ગયો પણ એ.. હા આજે રાત્રે આવીરિયો વરસાદવ વાવરણ થઈ ગયુંને એટલે ભાઈ મોડીવાઆયરૂ આજે રાખી દીધું.
હ.. હ.. હ..
બોલો હતા.
હચ
બીજું તો કઈ નઈ મજા.
હમ, હા કેલું ચાલે હતા એ.
તો એ તો બસ વાતાવરણ થોડું ઠંડુ પડી છે. હવે, આ.. વરસાદ પડેને હબી ચાનો પડતો હતો, થોડો થોડો.. અવ બંધ થઈ ગયો.
હા.. હા..
હ.. આજે અમે ગયેલા બહાર ગયેલા વાહ તેઈ આપડે પેલા ભાઈબંધ આવેલા બે બાઈ બે બાયલા હતા, એક પાાગવેલ ના. અને એક હતો, આણંદ નો. એક બન્યો એક મળે તો ચોનું. આપપ પખ્યા આ પખ્યા જો બાલાસિનુર
બાલા- -
બાર સુંના જીજે પોત્રી વાળા. એવા પંચા જણા- -
કઈ આવી
આમા ઉજલો યા.
હા કંપનીમાં- -
હા કંપની નઈ.
તા- -
આપણા પુ પ્રસંગ માતા ક લગ્ન તો લગ્ન કઈક એવી- - સીમન ચલ્લા જેવુ- - એમ ઘનશૂરા. દેવા આએલા પચા જણ - -
પચા જનેલે- -
હમ. પચા જણા આજે જ ગેલા.
ત્યારે નોકરી બોકરી બંદોબસ્ત ન ચાલે- -
હા.
મજા હતી.
શું ક- -
નોકરી એમના મજા હતી.
શું કો?
નોકરી રજા હતી નોકરી.
અમે ચો નોકરી અમે બેરોજગાર.
બેરોજગાર છે.
હમ.
મારે એ ડાળીયા મારે ખેતર માં ડાળીયા ની જરૂર છે. તેમા નોકરી જોયતી હોય એ તો- -
દાળી ની તો અમે અમારે દાળીયા ની તો જરૂર છે. હ ગાડી ગાડી પર- - હે અમે તમાર રોજ તસો રૂપિયા આવશે તનસો રૂપિયા આવશે- -
અમાર અમારે હારીસંહ ચાલે.
અમારે ડાળિયાની જરૂર છે તમે આવોને?
અમારે હાડી ચારસો આલયાએમ કહુ.
ડૂગ રૂપા નની.
એમને પણ અમારે સાડી ચાર હાલ.
હાડી ચાસો ચમલીઘુ તમને પોહય?
સાડી ચારશો એલે પોહ જો ના.
ના પોહાય.
અમાર અમારે તો જ ભાવ ચાલે..
જશે- - હમ.
હાડી ચારસો ચાર ચાર સ
લોકેશન બોકેશન નાખી દો એટલે આઈ જાય.
આવજે હે ના.
હમ્મ-હમ્મ. આ તમાર ભાઈ નો ફોન નહીં આયે અમારા.
એવું? શું નામ હતું
હમ્મ. ભાઈ.
હોવે.
હમ્મ. ફોન એય ના કર્યો.
બોલાલા એમને પણ હવે દેખાય ના.
કંઈ નાહે એ.
તમાર ભઈ નહીં
ના યાર
એવું!
હા.
તમે કંઈ ના આવે એમ પર તો ખબર પડે યાર.
એવું કઈ રહે એ..
શું કહો? લોકેશન તો પાક્કું ખબર ન આપડા. હમ્મ.
એ યાર હું ચાલે બીજું, શાંતી?
એક નંબર. પંખોય ચાલુંન કુલર હોવે. હા. આ સેકન્ડ લાઈ તો અમે બારસોમ પડ્યું. હમ્મ. બાજવારી ગેરીસ
કેઈથી?
બાજુવાળા ગેર
બાજુવાળા ઘેરથી એમ
હા.
તો ચાલો
બીજું કંઈ નહીં, મજા. હમ્મ. અગિયા એ પોખવા દઈએ બીજું શું.
હા? બસ ભાઈ ચાલ,
સર તમારા,
બોલતો ખરો હાલો,
કમ બહુ મારે તો,
કામ તો શું હ બોલો,
બધી બહુ કહે યાર અમને બધું કેવાનું હોય મારે,
શું બધું બહુ એમ તો કે,
સારું મળીએ,
મળે.
શું કામ બહુ,
મળીએ ફરી,
હાલો,
હાલો, હેલો.